બોલો મજામાં છો તમે કેમ છો?
હા બહુ મજામાં છું હા તો, આજે આપણે ખેતી વિશે વાત કરીશું ને થોડોક ખેત હાલો
વિષય છે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને ખેતી આપનો જીવનનો આધાર છે.
હલો.
હા બોલો ને.
હા તો આજે આપણે ખેતી વિશે વાત કરીશું.
હા ઠીક છે.
હા તો આપણે જાણીએ છીએ કે ખેતી છે એ આપણા માટે ખૂબ જરૂરી છે અ એના એ પાક થાય છે ખેડૂતો જે પાક કરે છે તો આપણી એ ઘણું બધું એમાં તે આપણને અ આપણો ખોરાક મળે છે.
છે
તમારું શું કેવું છે ખેતી માટે?
ખેતી વગેરે આપને અન્ન ક્યાંથી મળે આપણે રોજે રોટલી ભાત શાકભાજી અ ફળો ખાઈએ છીએ જે બધું ખેતી સીજ મળે છે કિસાન ખુબ મહેનત કરીને જમીનમાં પાક ઉગાડે છે ત્યારે આપને અન્ન મળે છે એટલે કિશાનને અન્નદાતા કહેવામાં આવે છે
હા ખેતીનું મહત્ત્વ ફક્ત અન્ન પૂરતું નથી પણ આપણે જોઈએ તો અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ જરૂરી છે
બિલકુલ ઘણા લોકોનો રોજગાર ખેતી સાથે જોડ લે છે ને કોઈ ખેતરમાં કામ કરે છે કોઈ બીજ ખાતર દવા બેચે છે કોઈ અનાજની ખરીદી કરે છે
હા છે એ ખેતરમાં કામ કરે છે કોઈ ચીજ ખાતર દવા કોઈ લોકો એવું પણ વેચે છે અને અનાજની ખરીદ વેચાણએ કરે છે તો તમારા ગામમાં ક્યાં ક્યાં મુખ્ય પાક થાય છે
આમારના ગામમાં ઘઉ બાજરી જ્વાર કાપસ કાંદા અને શાકભાજી વધારે થાય છે તારા ગામમાં
હા અમારા ક ગામમાં પણ ઘઉં મકાઈ પછી અ શાકભાજી અ અડદ ચણા એટલે એવું ઘણું બધું પાકે છે અમારે ત્યાં બાજરી અને જુવાર તો ખૂબ પાકે છે
અચ્છા ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ શું છે. તારા માટે
હા મારા માટે તો હું માનું તો પાણી પાણી છે એ સૌથી જરૂરી છે. પાણી વગર ખેતી શક્ય જ નથી જો સમયસર વરસાદ પડે અથવા તો સિંચાઈની વ્યવસ્થા હોય તો પાક સારો આવે
હા વરસાદ ખેતી નો જીવ છે ઘણા કિસાાન આજે પણ વરસાદ પર નિર્ભર છે જો વરસાદ ઓછો પડે તો દુષ્કાળ જેવી સ્થિતિ બને અને જો ખૂબ વધારે પડે તો પાક બગડી જાય
હા અને ખેતીમાં જમીનનું પણ ખૂબ મહત્વ છે.
સાચી વાત ઉપ જવું જમીન હોય તો ઉત્પાદન સારું થાય એ માટે જમીનની યોગ્ય કાળજી લેવી જાય
હા જમીનમાં વારંવાર જો એક જ પાક લેવામાં આવે તો જમીનની તાકાત ઓછી થઈ જાય છે.
અને એને વારાફરતી આપણે પાક લેવો પડે છે. પેલા જો અનાજ વાવેલું હોય ઘઉં વાવેલા હોય પછી આપણે એ કઠોળ વાવી શકીએ છીએ એમ કોઈ પણ વારાફરતી વારાફરતી જો આપડણે અનાજ ને એવું બધું વાવીએ તો એ જમીન ની ફળદ્રુપતા જળવાઈ રહે નહીતર પછી એક ને એક પાક જો આપણેે વાવીએે તો એ પછી ફળદ્રુપતા ઓછી થઈ જાય ને પાક પણ ઓછો મળે
હા એટલે પાકફેર બદલ જૈવિક ખતર અને સેન્દ્રય પદ્ધતિ ઉપયોગ બને છે તને પરંપરાગત ખેતી અને આધુનિક ખેતી વચ્ચે નો ફરક ખબર છે.
હા પરંપરાગત ખેતીમાં શું છે? કે પેલા હતું બળદો હતા હોડ હતો અને હાથ થી વધારે કામ થતું હતું. પણ હવે આધુનિક ખેતીમાં શું થઈ ગયું છે. કે હળ ની જગ્યાએ ટર આવી ગયા છે. પછી પંપ આવી ગયા છે. અને જે પેલું જે સિંચન કરવાનું હોય છે તો એના માટે જાત જાતની પદ્ધ તી આવી ગઈ છે હવે તો અ ટપક પદ્ધતિ છે કે પછી આ એને કૂવામાં થી જે પાણી બહાર કાઢવા માટેના જે મશીન આવી ગયા છે સ્પ્રે મશીન આવી ગયા છે. અને ઘણી વખત કેવું હોય છે કે અ જો ઓ છો પાણી હોય તો પણ આપણે જે ટપક પદ્ધતિથી શું થાય ક એ જે પાક હોય એના મૂળમાં જ પાણી પડે ઈ રીતની ટપક પદ્ધતિ કરવામાં આવે છે અમારા ગામમાં અને એ બાજુ થોડોક ઓછો વરસાદ પડે છે. તો ત્યાં આવી રીતે સ્પ્રે થી કાં તો પછી પેલો સ્પ્રે ફુવારા રાખવામાં આવે છે. કે જેને લીધે એને ફર ફરતા રહે છે અને દરેક જે છોડ હોય એને પાણી મળી રહે છે. અને ટપક પદ્ધતિ માં કેવું હોય છે કે જ્યાં જ્યાં છોડનું મૂળ હોય ત્યાં ટીપુ ટીપું પાણી એને મળતું રહે છે એટલે પાણી વેસ્ટ પણ ન જાય અને અ છોડને જીવંત પણ રાખે છે.
હા એનાથી સમય બચે છે. અને મહેનત પણ ઓછી થાય છે. અને ઉત્પાદન પણ વધારી શકે છે. આજ કલ ઘના કિસાન ટિપ્સ સિંચન એન્ડ સ્પ્રિન્કલરનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓથી પાણીની બચત થાય છે, ઓજા પાણીમાં પણ પાકને યોગ્ય પાણી આપી શકે છે. પાણી બચાવવું આઝાની
હા, એટલે આજના જમાનામાં પાણી બચાવવું છેને. એ ખૂબ મોટી જરૂરત છે. કારણ કે આપડે જે અ ભૂસ્તર છે એ ઓછું થતું જાય છે. એટલે પાણીનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.
હા, કિસાનને ખેતીમાં કયા કયા પ્રશ્નો શો સામના કર વા પડે છે. જેમ, કે વરસાદની અનિશ્ચિત હા
હંમ એટલે ઘણા બધા પ્રશ્નો છે જેમ કે વરસાદ વરસાદ આવતો હોય એની અનિશ્ચિતતા હોય છે પછી તો ઘણી વ વખત તો કેવું કે ગમે ત્યારે વરસાદ પડી જાય છે. તો એ એક મો કમ મોટું છે ઘણી વખત પાક ઉભો હોય છે. અને વરસાદ પડી જાય છે. તો આખે આખો વરસા અ એમનો જે પાક હોય એ ફેલ થઈ જાય છે.
હા આને કિસાન ખૂબ મહેનત કરે છે પણ ક્યારકે યોગ્ય ભાવના મળે તા અને નુકસાન થાય છે. હા સાચું ખેતરમાં મહેનત કિસાન કરે પણ કમાઈ ઘણી વાર ઓછી થાય એ દુઃખદ વાત છેને
હા સાચી વાત છે અને ખેતીમાં આપણે જોઈએ છેએ કે સ્ત્રીઓનું પણ યોગદાન ખૂબ મહત્વનું છે. ગામડામાં કેવું હોય છે કે સ્ત્રીઓ પણ પુરુષોની સાથે જ ખેતરમાં કામ કરે છે. જેમ કે વાવણી કરવી નીંદણ કરે પછી કાપણી કરે છે. પછી ઢોરઢાખર નું કામ કરે છે. અનાજ સાફ કરવું એવું ઘણું
ઘણું કામ કરે છે. હા ખેતી એક પરિવારનું સંયુક્ત પરિશ્રમ છે ને જૈવિક ખેતી વિશે તું શું કહેશે? હા, જૈવિક ખેતી ખુબ સારો વિચાર છે. એમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઓછી અથવા તો બિલકુલ ના વપરાય. અને ગોબર ખાતર અને કમ્પોસ્ટ એ બધી જે જૈવિક દવા હોય ને તે વપરાય છે. એનાથી જમીનનું આરોગ્ય સારું રહે છે, અને અન્ન પણ તુલનાત્મક રીતે સુરક્ષિત બને છે. હા, પણ જેૈવિક ખેતીમાં સમય અને માહિતી હોવું બઉ જરૂરી છે. ખેતી એ ફક્ત અન્ન ઉત્પાદન નથી, પણ પ્રકૃતિ સાથે જોડાવાનું જીવન પણ હા, કિસાન, સૂરજ, વરસાદ, જમીન પવન બધા સાથે જીવતું હોય છે. પહેલો વરસાદ પડે ત્યારે કિસાન ના ચહેરા પર જે આનંદ હોય છે, એ જવા જેવો જ હોય છે. કારણ કે એ
કારણ કે હા પણ એ શું થાય છે. કે વરસાદનો અને એના સપનાનો આખો આધાર હોય છે, એટલા માટે.
સરકાર પણ કિસાનો માટે વિવિધ યોજના લાવે છેને. હા, જેમ કે કેવી કે અહ વે પાક નો વીમો ખાતરની સહાયતા પછી સિંચન યોજના હોય છે. કિસાન ક્રેડિટ કાર્ડ, માર્કેટિંગ સુવિધા હોય છે, એટલે આવી બધી યોજનાઓ એને લાભ મળે તો કિસ સાન ને ઘણું બધું એટલે મતલબ ખેડૂતને ઘણી બધી મદદ અહ મળી જાતી. હા, પણ સાથેસાથ માહિત પણ જરૂરી છે ઘરના કિસાન નો યોજના ખબર ના હોવેથી લાભ અહ મળ મેળતો નથી. હા, ખેતી અને ટેકનોલોજી એનો સંબંધ આજ કાલ નો વધી ગયો છે. હા, મોબાઈલથી હવામાનની માહિતી બાજાર ભાવ અહ બીજની માહિતી રોગાનું નિદાન ઘણું બધું મળી શકે છે. એનાથી અહ જે છે એ વધારે જ જાગ બની જાય. શકે છે. હા, બિલકુલ અને નવી ટેકનોલોજી ખેતીને વધારે સુલભ અને ફાયદેેશીર બનાવી શકે છે.
હા ખેતીમાં પશુપાલન નો પણ સંબંધ હોય છે ને.
હહા ઘણા કિસાન ખેતી સાથે ગાય, મહેસ, બકરી, કુક્ડ પાલન પણ કરે છે ના એનાથી વધારની આવક થાય છે. હા અને એ જે એ છાણ હોય છે એ ખાતર તરીકે પણ મળે છે, જે જમીન માટે ખૂબ ઉપયોગી છે. હા, ખેતી અને પશુપાલન એકબીજા ના પૂરક છે ના?
હા અ તો તમારા મતે ખેતીને અહ નફાકારક બનાવવા માટે શું
તે શું કરવું જોઈએ? મારા માં તો સિંચનની સુવિધા વધારવી યોગ્ય ભાવ મળે એવી બાજર વ્યવસ્થા કરવી સસ્તા દરમાં બીજ, ખાતર મળવા જોઈએ. કિસાનને પ્રશિક્ષણ આપવું જોઈએ. અને સ્ટોરેજ અને પ્રોસેસિંગ સુવિધા પણ હોવી જોઈએ.
સાચી વાત છે. આજે તમારી સાથે વાત કરીને ઘણી બધી ખેતી વિશ તે સમજ પડી અ અને ખેતી આપણને ઘણી બધી ઉપ ઉપયોગી છે તો બીજા ટોપિક સાથે ફરી પાછા મળીએ. હા, હા.
સારું.